હા બોલ કેમ છે
સારું છું તું બતાવ.
બ મજા મત છું. અરે મે પૂછતી પૂછતી હતી કે તારું મોબાઈલ નું નામ શું છે.
મારું મોબાઈલ નું નામ.
પોોગો સી સેવન્ટી ફાઈવ છે.
ઓ સારું ચાલે છે ને બધું.
હા બધું સારું જ છે.
હા યાર એમ પણ મેં વિચારતી છું લેવા માટે જેમ કે. મારું તો એટલું બજેટ નહી મળે તો મેં તો થોડા ઓછું જ ખર્ચા વાળાલો.
હા લઈ લેજે.
હા બે ત્રણ મહિના પછી લઈ લોઉ.
હા તને ખબર છે. એ મારી નાની બેન છે ને એનું પણ આજ મોબાઈલ આવી જવાનું.
આવી જશે.
હા સમસંગ નો.
સારું.
હા બહ મસ્ છે. સત્તર હજાર નું આવી ગયું હા આજે આવશે નવ વાગ્યા સુધી આવી જશે.
એને પણ મોબાઈલ ની જરૂર તો પડે એટલે
કેટલાનું આવ્યું
એ સત્તર નું આવ્યુ
વન સેવન સેવન ઝીરો
હા વન સેવન સેવન થાઉસ સેવન્ટીન થઉઝન્ડ યાર
ઓહ અચ્છા
હા
સારુ
હા બસ સારું છે એનું કોલ વાળું કામ છે તો એને તો જરૂર પડે મોબાઈલનું
હા
તો બલો તને પણ કીધું હતું ને એ જોબ માટે
હા કીધેલું મને
હા સારી સારું રેસુમેં જોયું હતું તો બોઉ મસ્ત બનાયું
હા બહ સારું ને
બઉ મસ મારું પણ બનાવી દેજે
હા બનાવી દી બનાવી દઈસ બહુ રંગીન બનાવી મેં કલરફુલ એકદમ
એકદમ રંગીલો રંગીલો જેવું લાગે મને
હા કોઈ પણ જોશે તો એને ગમી જશે તરત જ
હા યાર તને ખબર છે આપ એ પેલી છે નેને નંદાની એ એની પણ બેહેનનું એનું અને પછી નાઝમીન પણ મને કતી છે મેં તો એને કહીશ કે પલકને જ કેજે તું
રેઝિયમ બનાવા
હા
હા
હ અરે એ લોકો એ લોકોને બનાવાનું આપડું પણ ટાઈમ જાય છે ને એ એ લોકો પાસેથી સોસો રૂપિયા લઈ લેવાનું એમાં શું બરાબર ને આપડુ પણ મે હા એ તો આપડે કોમર્સ વાળા છીએ ખબર છે ને બધામાં પ્રોફિટ જોવાનું
હા જ્યારે જ્યાં પ્રોફિટ મળશે ત્યાં જ આપણેે જો જોવા મળશે શે
હા યાર વગર પરફિટ નું કોઈ કામ નહી કરવાનું
હા એવું જ કરવાનું કેમ કે આપણે કોમર્સ કે માટે શા માટે લીધુ ધેલા છે
હોયને બિઝનેસ ઓનલી બિઝનેસ કેવી રીતે પૈસા કમાણી થશે કેવી રીતે શું બી
હા
અરે એ લોકો તો ઓર્ડર આપે છે મને એ મારું બનાવી દેજે રેસુ યુમ પછી એનું બનાવી આપી પછી એ કે છે મારી બેન નું બનાવીન આપવાતા તને ખબર છે એની બેહેનનું બનાવીને આપીને પછી એનું જોબ પણ લાગી ગયું
લાગે લાગી ગયુ
હા લાગી ગયું
નંદનીની બહેનની
નહીય યાર જોબ બેક ઓફિસ નું જોબ લાગેલું છે એનું
કઈ પેન મોટલી કે નાની
એ નાલની બેેન છે ને ધૃષ
ઓ એ એનું
હા અલગ હ ચીજો
ક્યાં કરે છે
એ દીપાલી ઓળખ તું
હા દિપાલી ન ઓું
હા એની સાથે જાય છે
હા,
હમ
એ ના
એ લોકોનું શું છેમની જોબ પણ એ લોકો કોલેજ એ ભણવા તો નથી એટલે જોબ કરીે છે દૂર છે એક નજદીક ન ન વાે લોકોને
હા
હમ એજ તારું પણ સારું છે લાગી જશે અહિયાં કેમકે તું પ્રેશર નહી મળે ને એટલે
હા મળલી જસે સારું હોય ને
હા યાર તું અને મારી બેન છે બંને સાથે આવ
આવી જ આવી હા સારું રેશે પછી અમને
બહ સારું વેશે
હા જો કાલે બોલાવી બોલાવ્યા છે મને
એ બધું ઇન્ટરવ્યુ નું જાણી લીધું ને કેવી રીતે શું કરવાનું
કઈ નહી બસ નગમા એ કીધું મને કે એકદમ કોન્ફિડેન્ટલી બાત કર ચે કઈ નહી
હા હા કોમ્પ્યુટર રાખજ એકદમ એમાં શું છે ત્રણ સવાલ, છે બરાબર જવાબ આપવાનું
એકદમ ફટાફટ જવાબ આપીએ ને તો એ લોકો ને લાગે કે હા એકદમ કોન્ફિડન્સ છે
હા બરાબર કીધું એ ક એ લોકો ને કહી દેવાનું એ મારાથી બધું થાય
હા કઈ પણ કામ હોય તે શીખવું તો પડે ને
હા તને ખબર છે તને પૂછશે કદાચ તું તો આટલી નાલની છે તો તું કહી દેજે કે એ તો મારું ખોટું છે એટલે મે નાલની નહી બની
હા નઈ કેશે યાર કેમ કે હમણાં મારું થઈ ગયું ને જૂન માં બર્ ડે આવે ને એટલે
થઈ ગયું ને બરાબર તો હા કેમ કે બદાને તો એવું લાગે છે ને
હા કેમ કે તે બ્રાન્ચની મળલે ને જે બ્રાન્ચ હશે ત્યાં એકદમ જોવા પડશે કે ઉમર કેવી છે, કેવીની મલે.
હ હા એ તો છે, પણ એ પણ બ્રાન્ચ છે, આ બો મોટું છે શોરૂમ છે, મને ખબર છે.
હા મતલબ છે, મોટું છે, પણ અ જેમ કે આપણે કેએફસીમાં જોઈ જોઈ લા હશે
હા યાર એ તો યાદ રહેશે આપણને
હા તે એકદમ બ્રાન્ચ છે, ને એટલે તેમાં મને કહેતા હતા કે બે ઓ સાલની ઉંમર નાનની છે, એટલે
હા હા.
અહિયાં તો જોઈને પણ આપી દેશે કેમ કે આટલા આટલાની જોઈએ કે ઉંમર કેવી છે, ઉમરની મલે
હા હા એતો છે એ કઈ ની તો એમ પણ સારું થઈ ગયું છે, પ્લસ
હા જુઓ હોય થઈ જાય તો સારું
હા થઇ જાય તો મેં પણ એ છે. એ તો પહેલા થશે પણ પછી તારે આદત થઈ જશે
તું કોલેજની કરતી હતી તે આપણેે બધા ચાલીશ તે સાથે
હા યાર જો પછી એમ નગમા બે ત્રણ મહિના કરી લેને તો પછી મારા માટે વાત ક કરશેે તો
હા પાર્ટ ટાઈમમાં આપશે તો સારું હોય ને?
હા એજ મેં કેટલી પાર્ટ ટાઈમ આપે ને સેલેરી ઓછું આપવું હોય
હા જેમ કે તેની સેલરી હોય દસ હજાર તો નવ આઠ એવું આપે તો પણ ચાલે
હા અયાર તને ખબર છે, એક પેલી ફ્રેન્ડ છે, મારી એ મને કેતી છે. નાલલા છોકરાઓને સિનિયર જુનિયર વાળે છે, એ લોકોને ભણાવવાનું પાંચ હજાર આપશે સેલેરી
હા તો સારું ને કરી લેજે
પાંચ પાંચ વાગ્યા સુધી
હા સારું
પણ સારું તો શું સારું યાર તું પણ આ ભાડું કેટલું જેસે તને ખબર ની મલે ફાયદો ની મલે આઠ આઠ નવ હજાર રહેશે તો ચાલશે પણ પાંચ
હા તો તું પગાર માટે કેજ ને કે વધારે રાખો થોડાક
હા એજ મેં કેતી જતો એવું એક એ છે. વન યર પછી મળશે
કે એમાં શું થાય યાર પાંચ હજારથી વધારે રાખ આઠ નવ હજાર એવું રાખ તો ચા લસે અમને
એ એજ તો એ લોકોને વિચારવું જોઈએ ને એમ તો બે હજાર ફાડો જશે તો શું ફાયદો
હા દૂર છે, કઈ હેલો. હેલો. હેલો. હેલો. હલો અવાજ ની આવે તો કાપી લેમ હેલો. હેલો.
અવાજ આવે છે, ને મારું
હા આવે છે બોલ
હા એ કોઈનુ લગ્ન થાય છે, યાર નઈ નઈ હા અહિયાં જ છે.
હા તો બે હાજાર ભાડુંની જાય ને ઓ
જાય કેમની જાય એમ પણ મેં પહેલા કોલેજ જવાની પછી કોલેજથી ત્યાં અ ગુંજન પછી ત્યાં જવાની તો ભાડું તો થઈ જશે એને વધારે તો પણ પાંચ હજાર ઓછું છે.
હા તો થઈ જાય
આઠ નવ હજાર હોય તો વધારે સારું
હા.
ને એને કે એક વાર મલીશ તો બરાબર નહી એના એના અને મારામાં અંતર પણ છે.
હા. સારું વાત કરી લેજ બ બળાવવા માટે
એમ પણ મેં કે એમ પણ મળી જશે જો એવું ની મલે કે ની મળશે હમણાં વેકેન્સી ખાલી ની મલે પછી ફેસ્ટિવલ વગેરા આવશે ને તો મલી જ જશે
પાર્ટ ટાઈમ તો જલ્દીની મલે યાર
હા ની મલે વિચારવું તો પડશે ને કરવું તો પડશે ક્યાને ક્યા તું એમ પણની મલે તો કામ તો કરવું ખરું મારે ઘરે આવે છે, કામ તો કરવું એ પણ બો આવે છે આ આ મહિના બો તો બોવ થાકી જાવ કરી કરીને
હા કરી લે હમણાં જ પણ કરતી હોય ને તું
હા યાર એકદમ સાચું કીધું સો ટકા શાંતિ ની મલે અગિયાર વાગ્યા સુધી કરીએ જ
હા. હેલો. હેલો.
હેલો.
હેલો.
અવાજ નહી આવે છે, કાઈ
ની આવતું ની હતું
હા મને પણ એ જ લાગતો અવાજ ની આવે છે. ચાલ તો રાખ કાઈની
ચાલ સારું. બાય.
બાય.